હેલો. કોઈ નઈ ભાઈ નોકરી આવેલો હતો.
નોકરી આવેલો
હમમ.
એવું હું તો આ સાઈઠ પર જ્યલો
સાઈડ ઉપર છે એમ.
હમ હા
એ બાજુ
આ એસબીસી કરવા જાવ આ મૂળ સુરથી
એસબીસી કરવા જાય એમ?
હું
હ હા
સોસાયટી નું આપે એની બાજુમાં જ છે
હમ હમ ઉંજા તો પોણી આવતું હોય છે.
ઉછા તો ગારોવે કર હવે આ ત્રણ મીટર તોયું બે મીટર જ તરત ગારો.
ત્રણ મીટર થઈ ગયું હતું આ.
એવું છે એમ આરામ કરો ત ગાડી બેહો. શાંતિ શાંતિ કરો એવું હ?
કારણયા ચો એક સ.
હા હું ચાલતો છે પોતે હમ હમ.
એ વાતો બે કદી બપોરથી
હા ચાલ બપોરે બપોરે પેલા બે કર બે પછી કરો ને જમીન ત્રણ વાગે ચાલુ કરો ને તો તમારે બે થઈ જાય.
હા એટલે જ ન આ તો સાડા બારે પટે જાય બાર એક બાજુ ખાઈ ને
હા હા.
હમ.
જે ચાલું હણા તેને
ચાલે તે લાયસન્સ ઘટાવી પેલા વકીલ ને વાત કરજે ને મારે આવી લાયસન્સ કરાવુ.
હા કરું વાત અમને.
હં ફોન કરી છે હો.
એમાં ટેસ્ટ આ હોય એમ.
ત્રીસ આપડે મોટી ગાડી હ ક પણ આપડે ના લોવ હોય તો એવું પૂછજે ને.
હમ.
ટેસ્ટ મોટી ગાડી હ કાવાતીમ ર. ટી. ઓ માતો આિસા અકાવવા કો તો ગમે તે ખટાો કર્યો હોય ને.
હમ
એ આખો આ પણ આપડે એ વકીલે પૂછજ કે ટેસ્ટ ના આલવો હોય તો?
પણ યારમાં તમારે ટેસ્ટ ચાલો જ પડે એઆઈ જનરેટ કર એટલે કશું ચાલતું જ નહી.
એવું છે.
ઓવ પેલા ચાલતું તું હ.
નવી સિસ્ટમ આઈ છેને
ના એ આઇ જનેરેટ કર કું અંદર કમેરા
હ. પણવીમ તો અંદર અંદર નહી જવાનું હતું ને આપડે?
ના બધા જવાનું હોય.
હમ હ.
અંથડ્ડો મારવાનું ગાડી એ પાર્કિંગ કરવાની
ના અ આ આવી હ લાયસન્સ મળીું ના હોય
એવું હ મોટી ગાડી પણ હાંકવાની
મોટી ગાડી આખવાની પણ આંથડામાં તો હોય મોટી ગાડી જો કેને તમે ચલાવો?
ચોક્કસ આંઠડો આંથળો તો અ મોટી ગાડી આઠની ગુમેડવાનું પણ
હા હા.
આંથડો તો બાઈક થી મારવાનો
હમ હમ.
હ ગાડી પાર્કિંગ કરવાની નાની ગાડી એમ મોટી ગાડી અંદર જવા દવાની. ત્રણ વખત
હ વિમ તણ વખત આાલવાનુ એમ
તાણે
એ ના હોય આપડે ફોરવીલ નું તો પાસ કરેલું હોય
ફોર વ્હીલર પાસ કર તો જરૂર જ પડે પેલા કેવું હતું તમે ડાયરેક્ટ પૈસા ખરવાો થઈ જતું હતું.
હા હા.
હ નહી થતું ના કાકા ના કરાવી દેધું યા વાત કરો.
હ પણ અ તો નવા સરથી ફરેલું ઘઢાવાનું હતું ને.
પણ આ હવે ઘ ગમે કેટલા જુલા જ
હમ એ તો રિન્યુ કર આવતા હશે.
રિન્યુ કરાવ પડે એ બધા કર કરવા આવવાજ છે ને યાર.
એમ તો જોવું હોય ખબર છે ખબર નહીં પ નવી નવી સિસ્ટમ કાઢી હોય તો હ મારા અંદાજે તો ખાલી બાર જ પર હોય ને ગાડી ટો એજ હાંકવા આલે તને એમાં શું કરવાનું અંદર અંદર નહીં હોતો બહાર આપડે છે કોલ્પુર ગેટ રહ્યો ને એની બહાર જોવાનું ઊભો હશે.
એની બહાર
ઓ તમે કોમ ગોલાપુર ગેટ અયા આરટીઓ ના ગેટ થી બાંધ નાખો ને ડાબી સાઈડ ઉપર હ
એ તો પેલા હા ડિટર્ન કરેલા હૈ આ તો ડિટર્ન કરેલા હોય.
એઈ અંદર હ જે ડિટેન કરેયા ને એ ગેટ ની અંદર હશે અને જે આ ઉપર લખેલું જ હોય હે.
હવી કરા વડ એમનું
યાર નોકરી જાવું હ
જો તો આ નોકરી એવી કારણ કરતા સૂર્ય એવી કારણ કરતો ને
હા તો સુરાન પૂછજે એ આવી કર હતા એને સડી મેવા ન એક સોડવાતો હતોને મારે સડી
ચમ?
કચ બઉ? વધી જાય છે કચ કરો ને યાર ખબર હ ને ગમે એટલું
સારું કષ બહ કરે આવું એ ચાલણી નહી કાલ બ મળ કનું
એઈ ન એવ હોય હવાનો ટાઈમે ટાઈમે આવીઈએ ને પણ હોય તો કોઈ નક્કી જ ના હોય ટાઈમ નુ તો કોઈ નોકરી કેવાય લ્યા...
હણ યાર હથી
તો પહી
બધુ યાર જોવું પડે માણસો ની રાખવા પડ યાર
હા
આ મે ક તાકાલિક ચીટા બાંધ મશીનું કરુંું કરું
કચ લ કોઈ કદર નહી મ હોય તો નવા નવા માસો આવવા ન પેલા ટાઈમ ટાઈમ જતા હતાા ને ફટ દન બધું મીલી ને- તાં ખાવા પછ નનીિકાલ તું જો ને મારે આ આપડ જાવઓ ને સુદા ને લઈજું ભેગા ભેું
હ
હા તું કહ હું
હા એ... સારો તો દિવાળી પર કેતો તો.
દિવાળી ઉપર ને હા તો બે મહિના વાર આ હ બે મહિના વાટ જુવાની.
હા
ચો વધારે વાર હ
દિવાળી હાલ હા તો ચાલુ હ ક મેિણ વાર
હા તયણ મહિના હુધી ખમી જવાનું
કેવાન નઈ દિવાળ છૂટા
પગાર બગાર લઈન જવા લ્યા પગા બગાર લઈન જવા
હ
ના પગાર લઈ લેવાનો કે આપડ દિવાળી
હા
હમ
આ તો પાણી આ જ ઉલતા મહગટો
ના હોય
પોણી આઈ
હમ એ કોણ કોણ આયા હ
મવ આનંદ ન સુરે છે
હ હા ભાવ ગરમ હોત તો ભાવ ગરમ ના આડત
એ અલન શોધાય
હા હા
પણ ર વળ કાલ ન તોું આયલા ભાઈ એને ગોઠવી નહી નગઈ નકલી જવા
હમ કાલ જશે આહારી બીજમાં
ઓહ કલ્પ મેઘ વાજ બહેરાંગંગ
ના હ
આનંદ ભગ હતો મંદરનો ભગો થયો જનાગઢમાં ભગો થને
હમ હમ
બીજ આ હતા ઘરના બીજે કોણ હતું ભંગા તમ તો ભાન
હમું કોણ જા
હા શું ભાઈ થોડું જાણો
શોકોલ તક ભયે
બહરે આવ તજ
તો તો એ ગનો નહી હોય
એ ઘંધ તો હ ન મને
એને હાલ બાવ ની આવયા છે
હા એ છે એમ
હમ
તની ખબર બુા તમે બધા જોડે રો હતા
ના મને ખબર નહ આપણે એ એવું નહી પૂછતા
ઠ
જે ક હ
આપડે પેલા ઘર કરવા છે મીઠોું
ગણ છ મીટરૈ
એ તો ઉપર નતું હોય્યું
ના છ મીટર લાગી છે
આ સો મીટર એલુંારું
આ સૌમી તો તાઈ
હમ બાજુમાં જ જગ્યા
આઈ એ છ મીટર જાય હતું
હા મુગવા એ વખત ઉપરું ના આવેઊું
ઉપર તો ચોક ખબર આપડે પલું મંદિર થય ને આ જે છેી માતાજી ન
ઉમિયા માદાનંદર
ઓમ યા માતા મંદિર યા હોમ કોન હૈ ને એટલામ હ ઉપર કોણીં
આ પ્રમાણી પણ ગારો એટ યાદ હતો નહ
હમ
એકકડા યવા વાલો હતો એટ બ બગડાસો કટલા દખ જ્યારે
આ બાજુ રાધન દુ બાજુ કોણી આવે ને તો પાું બધું સોટર હમ એ ગાવા ફાટલે માગ શોધતી નહી કોગરયને પકડી રાખે હમમ એ ગાળો આવે એટલે તમારી સિલાડી થી ઉખરો ને તાણી ઉખરે
હા
સિલાથી ખખલ તં ઓખલા
હમ
હમ
હ તારમી જવી પડા ની આર
સાચી વાત હા ક ક વરસાદ પડ્યો ને એનો તાપે વરસાદ પડે ને ન બફારા
એટલા જ દુકાન
હમમ ઓ સાબતો આવાજ તો બે તિન દાડા પ ને તો સારું હા તો એક દાદ પડીને જતો ત ઓ હ એ બધો બફારો મા ભાઈ હ શું ક બાર હા ની
તો તો જ મેંજ ગ
હમ હમ
અમી વલાના સાઈડ પર નીકળલા હ
એવું છેમ હમ હમ
સાત વાગે નહીં કરતા તો કલાક રસ્તો આઠ વાગે પહોંચી ગયા આઠ વાગે મશન ચાલુ કર લાગી
હમ હમ
પણ અરે આનંદ બ બેજ મસ્ક્રમ પારલા આવતા તને
હ વિજા બે બહુ મોસ્તી કર મારા
બહ મસ્તી કર મહ
સુૂરજ નોકરી શુંગ્યા
સુૂરોી ગ હેરાં કર નયાર રજા બજા ચાલતા ન બ બોલબોલ કરસણ ક આવા હ
ના હા
તા
એ તો બઉુ કોામ કરા બધું લાઈટનું લઇટનું બધું રીપેરિંગ ને બધી બાજુ ડારિંગ
એ બધું કરે પણ ઓું કરેતું હોયંક
હમ
શણકા વા હા
કદ નઈ તમે ગમેીટ લોકો
હા્છા ગમેટલા ગ હજ કશ કદર નહીયા
હાચ વા
પ્યાલથી જયો તો પાણી ગયામ માણસો બધા એ તમારા ગામ ના બગાડીને જાય ગયા કરવા રમામ બધા એ બું કર લે જ
એ તો આાલઝખાત છે ખ્યાલઈને
રિકક્ષા
હ
ધર ની ખેતી બધી હશે બધાને
ઘની નહીં વાવાખરી પાાગે.
હમ, હમ.
અમરા કો રિક્ષાાવવા તો રિક્ષા લઈને
હા
હમ
ઓ તો પુડા ગમીના પડી ગયાું કરવા નું એકસઓપિયા
ના હોય.
આણગુડા એટલી
તો બે હોય નિકાલ કરી કે. એવું હું આટું કે તરત-તરત કરી નાખું.
આઈ, એક વાલ તો કર દએ એક
હ હ.
આ સો મીટર થઈ ગયો. સો મીટર તો ડીએસ થઈ ગઈ. બે મીટર, ચાર મીટરને સો મીટર. અ સીધ બી ગાડી ગાડી બી આવવું જ છે ને
હા.
બીજા વાળા સેટઅપ કરીયા છે પરિવાર.
હા, નાસ્તો પાસ્તો મંગાયવો.
હ, પાછીને ચા-પાણી નાસમ એવું પાો માર
હમ.
પડેગ પડેગ વા ખહીએ કરે ખ કરે
હમ.
ઈ મારા બેા આનંદ. બધા મસ્તી કરે છે. માટી થોડા હો.
એર આનંદ બે હોય એટલે, એ પછી એમ તો બાચી જ ના રે.
હા, ડાયરેક્ટ કોલ કર. કોલ બે કલાક, કોલ પટી જાય.
હાચી વાત.
હમ.
હ.
હા.
જોઈએ, પેલા વકીલ ને તું વાત કર, શું કે હે?
હમણા વકીલો માફ કરે.
ભાઈ, મન શૂ કે, હિજ પામેિ કે એવું હોય ને, તો અતસ ચાલવાની છે, તો શું, શું, શું કરવાનું હોય? આપડે ક દેખ એ એમ તો કે છે કે, હમ
ટેસ્ટ અંદર છે. પૈસા, કાઈ થતું નથી.
હમ, તમામે એડા પ્યાર કે નઈ? પ્યાર
હોવ.
હા, ચલાવી.
બે વઘા પહેયા રે. હાલ તો બીજા આવો પહેરવાના. ચમ કે, બજા ખાડ વાળ છે, તો હ, પાણી ભરાયેલા જતા રહ્યા, ભાઈ.